હલો.
હમ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં મજામાં તમે કેમ છો.
બસ મજામાં તમે ફોન કર્યું તું.
તો શ તમે ફ્રી છો.
હા હું ફ્રી છું પેલા તમારો ફોન આવ્યો હતો તો હું રસોડામાં હતી તો સાંભળ્યું નહી એટલે મેં કીધું. જોવું શું કામ હતું ભાભી ને ફોન આવ્યો તોયું.
મારે અ તમે તુરે રિલેટિવ આયા હતા તો. તમે ફરવા ગયો કા તો મારે ભાઈ ભાભી આએ છે. તો કઈ જગહ લઇ જાઉ એને?
છોકરાઓ છે.
છોકરા છે ને
જો મારા ભાઈ ભાભી આયા હતા ને તો હું એમને કાંકરિયા લઈ ગઈ હતી. કેમ કે છોકરાઓ આવે ને એટલે દરરોજ કે કે ફઈ ફરવા લઈ જાાવ ભાઈ ફઈ ફરવા લઈ જાવ. તો એટલે એ એ અમને આવાનું હતું ને આઠ દિવસ એટલે મેં આઠ દિવસ નો મેન્યુ પેલા જ તૈયાર કરી મૂક્યું. તો એટલે પહેલા દિવસે તો અમે એમને છે ના છોકરાઓ નાના હતા તો કાંકર્યા લઈ ગયા.
હમ્મ, હમ્મ, હમ્મ.
તો અહીંથી અમે છેના બાર વાગે નીકળી ગયા.
તો કાકરીમાં કાકરીયામાં બાલ વાટીકા છે?
કા કાલ કાકરિયામાં બાલવાટિકા છે બહુ બધું છે હવે તો ખાસું નવું બન્યું છે. અમે અહીંથી કહ છું ને બાર વાગે નીકળ્યા બાર વાગે નીકળ્યા એટલે અડધો પોણો કલાક પહોંચવામાં લાગ્યો અહીંથી મારા ઘરથી.
હમ્મ, હમ્મ.
એટલે વીસેક કિલોમીટર દૂર છે.
હમ્મ, હમ્મ.
ત્યાં પહોંચીને અમે છે ને ગેટ નંબર બે ઉપર ગયા કેમ કે ત્યારે બપોર બહુ હતી ને તો મેં કીધું ગાર્ડન વાર્ડન માં તો બધું તડકું હોય છે. અને બાર વાટિકા છે ને પાંચ વાગ્યા પછી ચાલુ થાય છે રાઈડસ ને ફાઉન્ટેન શો ને બધું શું સાંજે ત્યાં પાંચ ગેટ છે કાંકરિયામાં પાંચ ગેટ છે. એટલે તમે ઓટો હા. તમે ઓટો ઉબર કઈ બી કરો ને એટલે એ એવું જ નાખજો કે ગેટ નંબર બે અગર એક નંબર ગેટ ઉપર કે પાંચ નંબર ચાર નંબર માં પહોંચી ગયા ને તો બહુ જ ચાલવું પડે છે. ચાલવાનું બહુ છે અને થાય ને ત્યાં સુધી
સીધું રાસ્તુ બે બે ગેટ નંબર પર છે.
હા, ત્યાં બે નંબર ગેટમાં જેવું જ એન્ટર થશો ન તો ઝૂ આવી જશે. ઝૂ જ છે એન્ટર થતા અને ત્રણ નંબરમાં બાલ વાટીકા છે.
હા હા હા હા હા.
એ શું અલગ અલગ ગેટ કરી દીધા છે નગીના વાડી છે એ ચાર નંબર માં છે. પાંચ નંબરમાં આખું ગાર્ડન ને એવું જ છે. બટરફ્લાય ગાર્ડન છે.
હ આ તો પાણીમાં બેલુન બી છે ના?
હા, અને ગયા તા પણ ત્યારે હા પાણી વાળી રાઈટ્સ બંધ હતી અમે ગયા હતા ત્યારે તડકો બહુ હતો. એટલે એ ટાઈમ ની બંધ કરેલી છે.
તો તો આ જ આ જગ્યા નો સાંજે જાઓ તો મજા પડે.
ના ના તમે સાંજે જશો ને તો ફરી નહી શકો જો છોકરાઓ છે ન તો મારા તો એટલા રાજી થયા હજુ સુધી કે ફઈએ બહુ ફેરવ્યું અને ત્યાં તો તમારે એટલું મજ જા આવશે ત્યાં તો શું સાપ ને એ બધા તમને દેખાય ન તોજ છોકરાઓ કદી જોયા જ નહીં હોય સાંપ તો એ બધું શું ટી વી માંજ દેખ ખાયેલા હોય એમને. તો ત્યાં તો
અહ છૂટક રહ અહ રહેતા રખા આપતા છૂટક નહી થાય પહેલા?
હવે શું કરી દીધું છે આખું આમ રૂમ બનાવી દીધા છે નાના નાના અને કાચના રૂમ કરી દીધા છે. એટલે સાપ ઊંઘે છે ખાય છે તમને કાચ માંથી આખવું દેખાય આવે. એક તો અજગર જોયું, અજગર એટલો મોટો હતો મતલબ તમે વિશ્વાસ કરશો આપણે ટી વી માં પેલી અજગરની પિક્ચર જોઈએ છીએ ને એનાકોન્ડા એ ના જેવો ને જેવો એટલો મોટો રૂમમાં આખો આમ આજગર દેખાય મન તો ઊંઘજ ના આઈ રાત ત્રે મારા ભાભી ને કેવું કે ભાભી પેલું અજગર કેટલો મોટો હતો અને
દીકરાને બીક ના લાગી?
ના, ના, છોકરાઓને તો બઉ મજા આઈ.
હા છોકરાનું ભીક ના લાગી મોટા નુ ભીક લાગી
તો ઉં આંખો બંધ કરું એટલે અજગર દેખાઈ આવે એમ કેમ કે મોઢા થી ને પૂંછડીથી પાતળો એણે જે ખાધેલું હતું ને એના પેટમાં આ ગળ મોટો મોટો એવું લાગતો તો કે એને કઈ માણસને ગર નીકળી ગયો હોય ને ખબર છે એટલુ મને આમ એને કઈ ખાધેલું હોય ને તો એનું પેટ નું ભાગ આટલું મોટું અતુ. અને મોઢુ ને એનેઞઆમ નાનું પૂંછડીનું ભાગ નાનું એટલે મેં કીધું કે ભાભી આનું પેટ જો તો મારા ભાભી કે કે આ અજગર હોય ને એ આખું ગળી જાય છે એને જે જમવાનું આપે ને એ તો આય હમણાં જમ્યું લાગે છે આટલું મો ટુ પેટને મોઢું નાનું હં, મોઢું એક કિસ્ટનું ને પેટ ચાર કિસ્ટનું અ તું ને પૂછડી એ નાની અન એટલે આપણે આમ ટી વી માં જોઈએ છીએ ને એવ બોલને એવો જ દેખાતો તો
કેવી રીતે એના ખાના કેવી રીતે પહોંચાતો હતો.
એ શું કર્યું છે એમને રૂમ આપેલું છે એ આખું કાચનું કર્યું છે ને ઉપર જે છત હોય છે ન એમાં એમને નાની આમ દરવાજા જેવું કરી દીધું છે, એમાંથી જમવાનું નીચે નાંખી દે છે. અને નાની નાની પાણીઓની આમ કોળ બનાઈ દીધી છે કુવો જેવું નઈ હોતું.
હમ, હમ, હમ્મ.
સિમેન્ટનું જ બનાયલું છે ને બધામાં નળ કરેલા જ છે એટલે એ નળ ચાલુ કરે ને જગ્યાથી એટલે બધામાં પાણી ભરાય જાય.
ભરાઈ જાય.
અને ખાલી કરવાનું એ ત્યાં આપેલું જ છે એટલે સેફ્ટી બધી છે.
હમ તો બીજા શેર બાઘ
બધું બધું હતા જ રીંછ હતું શેર, હાથી સફેદ શેરે હતો, મેં તો ક્યારે નથી જોયો. પેલી વખત ખાલી આપને શું ચોપડીઓમાં જ વાંચેલું છે સફેદ સિંહણ ને સિંહ એકદમ સફેદ
ઘની વા અ અ બહત પેલા વરસેે ગયા હતા. હ આજે તો ગયો નઈ કાફી અ સ ટાઈમ થઈ ગયો છે.
ઉં એ પંદર વરસ પેલાં ગઈ તી.
હમ હમ્મ.
આવી પછી અ અમણાં ગઈ તી, જવા જેવું છે. અને ટિકિટ પણ ખાલી નાનાની દસ રૂપિયા છે મોટાની ત્રીસ રૂપિયા છે. તો અમે એક વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી તો ઝુ જ ફર્યા. બઉ જ બઉ જ મજા આવશે છોકરાઓને ખરગોશ જોયા અને પેલું હોય ને હિપોપોટેમસ્ કે કે ટા હિપોપોટેમસ એ આપણને આમ ટી વી માં દેખાઈ આવે. પર આમ લાઈવ દેખાય છે હં એકદમ નીચું હોય છે ને આપણે આમ ઉપ પર ઉભા છીએ હા અને જાલી બાંધેલી છે એટલા જાડા જાડા છે તમે જોશો તો કેશો બાપરેે રિયલમાં આવા ડેન્જર છે. હાં, મગરે જોયા.
મગર તો મેને બી જોયા હો મગર. તો મ એનામાં લાગે છે કે હ હવે બાર આઈ જાય.
હા મગર અલગ અલગ અને બે ત્રણ તરી રીતના હતા મગર. મન તો સૌ થી વધારે એક તો અજગર નું આમ કઉ છું દિમાગમાં બેસી ગ્યુ કે આમ મને તો એવુ લાગતું તું હા ટી વી માં બતાવે કે અજગર આખું નીગળી જાય છે પર આયે તો જોઈ લીધું. કે ખાતું તું નને આખું પેટમાં આમ ને આમ દેખાતું હતું. અને એક સફેદ સિંહ હતો ને એકદમ સફેદ હા આપણે ખરગોશ હોય ને. એવા રંગ કોઈ મેલું નહી શુંચો એમને કેટલી સાફ સફાઈ કરતા હશે. એકદમ મસ્ત દેખાતો હતો બહુ બધું ફોટા પાડ્યા બહુ બધું. અને લાયા ન હતા એ. પણ આમ રુષુ ફુસ્ટ હતા એકદમ એમની ચામડી એવી ચમક. હતી નહી તો હોય ને કે કેવા દે. ખાય જે બીમાર છે કે નહીં નાના અને ત્યાં બહુ ધ્યાન. પણ બહ આમ સ્વચ્છતા બહુ હતી ચોખ્ખાઈ બહુ હતી નહી તો ઘણી જગ્યા ખબર છે. જોવું હોય ને તો ત્યાં વાંસ માર.
હા વાસ મારતી હોય તો મજા ન આયોય એની જગા જવાનું.
પર ત્યાં તો બિલકુલ વાસ નથી આવતી. નહી તો આ લોકો મીટ ને એવું બધું ખાય તો ખબર છે ઘણી જગ્યાએ. આ બહુ વાંસ વાસ મારે ત્યાં તો બિલકુલ આમ વાંસ નથી આવતી. અને જમવાનું થાય ને તો તમે ઘરેથી લેતા જજો.
હમ હમ હમ.
કેમ કે ત્યાં બધી પબ્લિક આવે છે હિન્દુ ને મોમેડિયન્સ. એટલે શું ત્યાં વેજ નોન વેજ બધું સાથે જ મળે છે તો અમે. ત્યાં અંદર તો કંઈ ના ખાધું અમે તો પાણીની પાંચ જણા ગયા હતા તો બધાને એક એક બોટલ આપી દીધી હતી. પાણીની પાંચ છોકરા હોય ને તો એક બીજા ન પીવે પણ નહીિ બધાને એક એક. બેગ ની પાછળ બોટલ આપી દીધી કે પોતપ. પતાની બોટલ માંથી જ પાણી પીવો એટલે.
આવી જગ્યા હારી પબ્લિક આતી હશે.
ના પબ્લિક તો જો લોકલે આવતી હતી ને હાઈ પણ આવતી હતી.
હા.
અને રાઈડસો હતી રાઈડસો પણ લિમિટેડ છે. એટલે ત્યાં અંદર સ્નો પાર્ક પણ છે બાલવાટિકા પણ છે. ફેસવોશ પણ છે ફસિંગ ન આખું ના અલગ અલગ હોય ને રીતની. માછલીઓ તમે જોઈ ના હોય ને એવી એવી માછલીઓ તમને બહુ જ મજા આવશે. એટલે તમને છોકરાઓ એક વાર તમે લઈ જશો ને. તો એવું જ કેશે કે આપણને તો ફું થઈએ બહ મસ્ત ખરાબ. એવ. બીજી બધી રાઈડસ વાઈડસમાં તો એમને મજા ઓછી આવી કેમકે રાઈડસ ને. બધા મોલમાંને મળે છે.
હા મળલા છે તો રાઈડ ન ટિકિટ હોશે ને.
હા રાઈડ ની ટિકિટ છે એસીી રૂપિયા છે બધી ટિકિટોના. અને જે મોંઘી ટી. ને એની બાજુમાં અલગ આખું સેક્શન જ અલગ બનેલું છે એક બાજુ. કે મોંઘી રાઈડસો છે અને એક બાજુ છે એ હેસી વાળી ટિકિટ. બાલવાટિકામાં છે ને બધી ટિકિટ એસીી રૂપિયા ચાળસ રૂપિયા એટલે. દસ વર્ષ સુધી ના બાળકો માટે વાળી નાની નાની રાઈડો છે બલૂન રાઈડ છે બધી ચાલી શું. છે અને મોટા કાર રાઈડ છે ટોરા ટોરા છે ને બીજું બધી રાઈડો.
હ તો ખાવાનું ભી મળે છે અંદર
ખાવાનું મળે છે પણ મેં જેમ કીધું ને મજા નથી આવતી. વેજ નોન વેજ આ મિક્સ હોય છે ને તો અમે તો ઘરેથી ફુલાઓ ને એવું લઈ ગયા ત ડિસ્પોઝલ લઈ ગયા ત પાણીની બોટલો લઈ ગયા ત ચાર વાગ્યા સુધી જુ ફર્યા ચાર વાગે જુ થી બહાર નીકળતા છોકરા કે કઈ ખાવું છે ખાવું છે. એટલે જૂની બાર જ બગી બનેલું હતો ટેબલ ને બધું આમ મૂકેલું છે એટલે ત્યાં બેસીને અમે બધા જમી લીધું. ની બહાર આવી ને
હમ હમ હમ મેગો ભી બહત થઈ ના
હા બાર નું જમવાનું મોંઘુ તો બહ જ છે બહાર કરતા એટલે અહિયાં આપણે પાણીની બોટલ ત્રીસ રૂપ ત્યાની એક આપે છે બાર જે વીસ ની છે ને એ અંદર ત્રીસ ની છે એટલે અમે તો કહું છું ને મોટા ની એક એક બોટલ બધા જ કેટલા જણા ગયા ત નાના મોટા બધાને એક એક બોટલ ઘરેથી ફરીને લઈ ગયા તા તો એ અમારે તો પાણી ઓછું થયું એટલે ત્યાં ફિલ્ટર લાગેલું હતું એમાંથી ભર્યું. પછી આગળ ગયા તો ત્યાં તો ફિલ્ટરે નતું એટલે અમે ત્રીસ ત્રીસ ની પાંચ તો બોટલો લીધી એટલે દોઢસો રૂપિયાનું તો ખાલી પાણી થઈ ગયું હતું.
ચલો તમે મારે જોડે આવજો ફેર
હા આવવાનું તો ચલો જઈશું આપણે મને તમે ફોન કરજો. નહી તો પછી હું તમને ગાઈડ કરીશ કે કેવી રીતે કરવું છે શું હે હા પણ જાઓ ને તો બાર વાગે જ જજો સાંજે તો પાંચ વાગે બંધ થઈ જશે જુઓ. પછી મજા નઈ આવે કે હે
તમે જોઈ લો તમારી જોડે ટાઈમ હો તો મારી જોડે આવજો.
હા ટ્રાય કરીશ તમારે જે દિવસે જવાનું હોય એક દિવસ પહેલા મને ફોન કરજો બરાબર ને આમ તો હું થઇ આવીઈ છું વિચાર ઓછું છે પણ નવીરી હૈફ તો આઈ જોઈ છે. કઈ નથી હે હા ચલો મળીએે જય શ્રી કૃષ્ણ